હલો.
હલો.
એમ છો.
હા.
મજા અમે છે તમે કેમ છો.
હા સારું હો મજામાગ
સારુ. છે આજે અમે શું છે કે આજે એન્ટરટેન આ ટોપિક ઉપર વાત કરવાની છે તમે કઈ કઈ વસ્તુ એન્ટરટેનમેન્ટ કરી શકો છો ઠીક છે.
હા હા.
હવે આપણે બધી રીતે આપણે એન્ટરટેનમેન્ટ કરી શકીએ છીએ જેવી રીતે આજે તમે જો તમે ટીવી ચાલુ ટીવીથી રેડિયો સો સોંગસ સાંભળી શકો છો તમે ટીવી જોઈ શકો છો આ બધી વસ પણ તમે આજકાલ તમે જો આજકાલ બધા લોકો મોબાઈલ વધારે એન્ટરટેનમેન્ટ કરે છે પણ તમે જો મોબાઈલ વધારે એન્ટરટેનમેન્ટ કરવા શું થાય છે તમારી આઈઝ ઉપર ઇફેક્ટ થાય છે તમે તમે થાકી જાઓ છો તને એવું લાગે છે તમારી આઈઝ વીક વીક લાગે છે એના કરતા તમે શુંચક સોંગ સાંભળી શકો છો તમે ટીવી જોઈ શકો છો આમાં તમે કઈ મુવીથી એન્ટરટેનમેન્ટ કરી શકો છો અને આ આજકાલ તો કઈ સિરિયલ બી આવે છે આમાં તમે આ જોઈને બ એન્ટરટેનમેન્ટ થઈ શકે છે આધાનું ઠીક છે. તમે કહો તમે કેવી રીતે તમે એન્ટરટેનમેન્ટ કરવા માંગો છો.
હ હું તો વધારે તો ટીવી જોઉં છું. અને ટીવી માં મને કેવું હું ન્યૂઝ પણ વધારે જોઈ લઉં છું. અ એ મને ગમે છે ને અને પછી ક્યારેક સિરિયલો પણ જોઈ લઉં છું સિરિયલોમાં મને ગમે આપણેે કેવું કે થોડુંક આમ આપણે આપણી દુનિયા ભૂલી જઈએ અને એમાં થોડું એટલે સારું લાગે છે.
આ તો સારી વસ્તુ છે આપણે ખાલી ગોતવાનું છે આપને કઈ ચીજમાં આપ એન્ટરટેનમેન્ટ થાય છે પણ તમે જો આજ છોકરાઓની રજા પડી ગઈ છે એમને સ્કૂલ બંધ થઈ ગયું છે તો છોકરો લોકોને એન્ટરટેનમેન્ટ જોઈએ છે પછી આપને શું છે કે એમ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું હોય. પછી અમે શું પ્લાન કરીએ છે અમે મ્યુઝિક સિસ્ટમ રાખ્યું છે અમે છોકરા સાથે અમે ગેમ ડિસાઈડ કર્યું છે પછી પાસિંગ ધ બોલ છે તો અમે શું છે આ રમે છે છોકરા વન બાય વન પાસિંગ ધ બોલ રમે છે અને જેના ઉપર મ્યુઝિક સ્ટોપ થાય છે. આમાં શું કરે છે કે સ્ટોપ થાય ને પછી તમારે જે તમારી સ્લીપ આવશે ત આનું આન્સર આપવાનું છે તમે આ કરવાનું જ છે તમે પછી તમે ક ડાન્સ કરવાનું તમે સોંગ સાંભળવાનું આ બધી રીતે થાય છે તો આ બી એક એન્ટરટેનમેન્ટ સાધન છે એમાં તમે ટીવી થી દૂર રહી શકો છો તમે જો તમે મોબાઈલથી દૂર રહી શકો છો તમારા એન્ટરટેનમેન્ટ છોકરાઓ સાથે પણઢ અઢાઈ કલાક તમારા નીકળી જાય છે.
હા એ તો બહુ સારું છે કારણ કે છોકરાઓને પણ અત્યારે શું ટીવી અને મોબાઈલથી જેટલા દૂર એટલું જ સારું છે અને આ એક એક્સરસાાઈઝ પણ થઈ શકે એને છોકરાઓને અને હેલ્થ માટે પણ સારું પેલું ટીવી ને મોબાઈલમાં તો શું કે આંખો ખરાબ થાય કાન ખરાબ થાય છે અને છોકરાઓને શારીરિક રીતે પણ વીક થઈ જાય છે તો આ સારું કહેવાય કે બારની જેટલી ગેમમાં આપણે વધારે છોકરાઓને જે આપણે કરી શકીએ એ વધારે સારું છે બહુ સારું કેહેવાય.
એ વસ્તુ છે કેરા છોકરાને હું શું છે ઘણા બધા બોર્ડ ગેમ લાઈને આપ્યું છે આપ્યું છે કે તમે લુડો એન્ડ સ્નેક એડ લેડસ છે અને બિઝનેસ છે બિઝનેસ શ થાય છે કે અમે બને ફર જ બિનેસ રી છેએ બિસ શ થાય છે કે એમને આખી બેક નોલેજ થઈ જાય છે તમારા પૈસા કા જમા કરવાનું છે પછી તમારે કઈ લેન્ડ ખરીદવાની છે તો તમારે કે તમે આને પાછું આપશો આ બધીને કઈ રૂલ્સ એ રેગ્યુલેશન બધીજ આવી જાય છે તો પછી આ વસ્તુ સારી છે કે તમે એવો ગેમ ચૂઝ કરો કે બચ્ચાઓને માઈન્ડ ડેવલપમેન્ટ થાય છે અને છોકરાઓને સમજમાં બી આવડે છે એમને પૈસાને બી સમજમાં આવડે છે કે તમારે હન્ડ્રેડ રૂપીસ તમે કોઈને આપ્યા કે તમને પાછું કેટલા લેવાના છે તમે ફાાઈવ થાઉઝન્ડ આપ્યા તમે થ્રી થાઉઝન્ડ તમે કઈ વસ્તુ ખરીદી છે કે પછી તમે પાછો કેટલા મોકલવાના છે આ બધી વસ્તુ અ સારી રીતે સમાજમાં આવડી જશે. હવે હવા કેમ અમુકમુક કેમું બિઝનેસ લીધું છે સેન્ડ લેડેસ લીધું છે અને કાફી જડ ક્રોસ વર્ડસ લીધું છે ક્રોસ વર્ડમાં શું થાય છે કે તમે આ સ્પેલિંગ કરીને છો છોકરા લોકો ભણી શકીએ છીએ તો એમને પડવામાં બી હેલ્પ થઈ જાય એમને ઇંગ્લિશ ઇમ્પ્રુવ થઈ જાય છે પછી એમને શું છે કે આજકાલ જો છોકરા લોકો સાંજે પછી પાછું બોર થઈ જાય પછી સાંજે અમે બધા બેસીને ફોર મેમ્બર્સ બેસીનેને અમે કેરમ રમેીએી પછી કેરમ શ થાય છે કે તમે એક એન્ટરટેનમેન્ટ વધારે સારું થઈ જાય છે કે તમે તમારા એક કલાક બે કલાક આરામથી નીકળી જાય છે એટ ઘ કલાક છોકરાઓ તમારે મોબાઈલ દૂર રહે પછી એમને કોઈ ચીજ નું કલર ફેક્ટ ન થાય પછી મોબાઈલમાં તમે જો કે સોશિયલ મીડિયા હોય છે છોકરા લોકોમાં ઇન્વોલ્ રય છે પછી એમને વિડીયો જોઈ છે પછી એમનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે પાઈમાં એમનું ધ્યાન લાગતું નથી એ આપણે છોકરા લોકોને આપણને શું કરવાનું છે મોબાઈલને ટીવી દૂર રાખવાનું છે આ બહુ સારી વસ્તુ છેમને એન્ટરટેનનું કાફી સાધન આપણે ૂંઢવાનું અમને ગોતી લેવાનું છે પછી એમને સાથે એપ્લાયડ કરવાનું છે
હા તમારા આ વિચારો બહુ સારા છે બાકી તો અત્યારે બધા છોકરાઓને સૌ નાના નાના હોય તો એને મોબાઈલ થી જ જમવું હોય છે મોબાઈલ હોય તો જ એ અ શાંત રહે છે એવું બધું છે તમારી આ બધી એક્ટિવિટી બહુ સારી છે અને તમારે આ જે છોકરાઓને આ રીતે બધું કરાવો છો ને તો એ બહુ સારું કહેવાય છે અમારે તો અહીંયા ઘણા લોકોને એવી રીતે અમે જોયા છે કે એ છોકરાઓ મોબાઈલ વગર જમતા જ નથી અને પછી એમને ચશ્મા ના નંબર આવી ગયા છે મતલબ આંખો ઉપર નંબર તો ચશ્મા લાગી ગયા છે ઘણા લોકોને કાન ના પ્રોબ્લેમ થઈ ગયા છે ઘણા લોકો પછી એટલા વીક છે કે જે પછી થોડું ચાલે દોડે તો એ એને થાક લાગી જાય છે તો એના કરતા તમારી જે બધી એક્ટિવિટી છે બહુ સારી છે ને તમે જે આ કહો છો કે આ બિઝનેસ વાળું તો એ પણ બહુ સારું કેહેવાય એનાથી તો માઈન્ડ ડેવલપ થાય અને એ છોકરાઓને બધો વ્યવહાર ની ખબર પડે એ તો બહુ સારું છે અ અમે લોકો તો હજુ આટલું બધું તમારી જેટલું નથી કરી શકતા એટલે તમારું બહુ સારું કેહેવાય એમ
હવે હું શું છે ને હું બી હું બી એમ વર્કિંગ છું વર્કિંગ મે મારા પાસે કાી બચ્ચો મબ વણે છે મે હું ટ્યુશન લેઉું છું પછી બચ્ચોનેી હું આમ જ શીખવાડું છું કે તમારે મોબાઈલ નને યુઝ નથી કરવાનું તમારે આ બધી વસ્તુ નથી જોવાની તમારે જયારે તમારો ટાઈમ ખાલી હોય તમે રાઈટિંગ પ્રેક્ટિસ કરી શકો છો તો આ બધી વસ્તુ અમને બતાવું છું તો પછી આ શું છે કે એમની રાઈટિંગ ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય છે એમનું જે વર્ડ છે એ નથી બનાવતું આવતું એ બી આમે પ્રોપર બનાવી લેશે તો આ બધી વસ્તુ છોકરા લોકો સમજીને કરે તો પછી એમનું કાફી ટાઈમ નીકળી જાય છે પછી ફેમિલીમાં ટાઈમ ફેમિલી મેમ્બર ટાઈમ આપી શકીએ છીએ કે બધી સારી વસ્તુ છે હવે શું છે હું એક કોઈને કોઈ છોકરાઓને ક્રિકેટ ન શોખ હોય છે કોઈનો બોલ ન શોખ હોય છે કોઈનું કાર ન શોખ હોય છે તો એવી રીતે આપને શોખ ગોતવાનું જ છે મારા છોકરાઓને કઈ ચીજમાં ઇન્ટરેસ્ટ છે જો એક્ઝામ્પલ આપું છું તો તમારા મારા છોકરાને તો ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ અને કારમાં ઇન્ટરેસ્ટ છે પછી કાર હોય ને રિમોટ કાર હોય આ બધી વસ્તુ તો ખબરડ મોટો થઈ ગયો છે પણ એમને જો એનો શોખ છે તો એમને સારું લાગે છે પછી એમને એમાં ઇન્વોલ્વ કરવાની જરૂરત છે પછી એ શું છે કે એક એક બોલ રાખું છ પછી બેટ છે ટોપિંગ કરવાની છે બેટ છે ટોક ટોક કર બેટ છે રમે છે પછી એમનો ટાઈમ નીકળી જાય છે ત્યારે તમારા છોકરો સાથે કોઈ રમે ન રમે તમને કોઈ વાંધો નથી આવવાનો એમને આ પોતે એકલો બી રમી શકીએ છે પછી આ આપને સાથેને રમી આપને બોલ પાસ કરવાની છે પછી એમને બેટ બોલ રમવાનું છે બેડમિન્ટન એમ સાથે રમવાનું છે અને એ મિકડો એક ગેમ છે બહુ સારું ગેમ છે આમાં સ્ટીક નાખવાની હોય અને છોકરા લોકો આમાં સ્ટક કોતી કોને સ્ટીક લઈ લે કે પાની સેક અને હાલી જાય પછી તમે આઉટ થઈ ગયો સમજો તો આમાં બી પ્રેક સ્ટીકની અને પ્રાઇસ છે કે આ ટન છે ટ્વેન્ટી નંબર છે થર્ટી નંબર છે તો આ બધી વસ્તુ છોકરો માટે મેથ માટે બહુ સારી વસ્તુ છે કે આમાં ઇન્વોલ્વ થાય તો એમને કોઈ બીજી ગલત વસ્તુ એમની પાસે ન આપે આ સારી રીતે આપણે ભણી શકીએ આપણે પાઈમાં દિમાગ લગાવી શકે આ બધી સારી વસ્તુ કહેવાય શ
હા બહુ સરસ તમારી બધી પ્રવૃતિઓ છે અને તમે કેવું કે છોકરાઓને એ શારીરિક રીતે સારું છે અને માનસિક પણ એનું માઈન્ડ પણ એનું વિકસે એવી તમારી બધી પ્રવૃત્તિઓ છે એટલે આજના જમાનામાં આ બધું બહુ જરૂરી છે અને ક્રિકેટનો શોખ તો હોય લગભગ છોકરાઓને મોટે ભાગે હોય છે અમારે પણ અહીંયા છોકરાઓ રમતા હોય છે નીચે અને ગ્રાઉન્ડ પર રમે તો એને શારીરિક જે એક્ટિવિટી થવી જોઈએ તે પણ થાય છે અને જો ટીવી ને મોબાઈલ જ જોયા કરે તો પછી એમાં તો એ શારીરિક વિકાસ થતો જ નથી અને માઈન્ડ એ થોડુંક તો પેલું એમાં ને એમાં જરીએ છે. એટલે આ તમારી બધી પ્રવૃત્તિઓથી મને મને બો સારું લાગે છે તમારી બધી પ્રવૃતિઓથી
સારું છે તમને ભાવ્યું હોય એ બોવ સારી વસ્તુ છોકરા લોકો ને અમે જોઈએ છે કે ઘણી વસ્તુ થાય છે તે ઘરમાં થાય છે પછી હવે હું શું કરું છે કે તમે લુડો રમવો છે પછી આ છોકરા માટે મોબાઈલ લઈ જાય છે મારા કે પછી મને મોબાઈલ આપ પછી અમે ના પાડીએ જ કરે છેી શું છે ચલો મારે બી ખેલ રમવાનું છે તારી સાથે તમે મોબાઈલમાં ગેમ રમો ઠીક છે લુડો ચાલુ કરવો કરવી પડશે તો બે લોકો લુડો ચાલુ કર એની આઈસે દૂર રહેશે મોબાઈલ પછી મોબાઈલ નીચે મૂકી દેવાનું અને બંને સાથે રમવાનું છોકરોને એ લાગે હું બી રમ છ મમ્ બી રમે છે પછી એનો વધારે મોબાઈલ જોવાનું ટાઈમ ન મળે તો આ આપણને ખાલી જો ગોતવાનું છે કે ભાઈ સો છોકરાઓ શું માંગે છે આપણે કેવી રીતે એનું ધ્યાન ડાયવર્ટ કરી શકીએ છીએ કેવી રીતે એને સ્ક્રીન પચાવી શકીએ છીએ એ એક માનું કામ છે કે ભ અમે એમને કેવી રીતે એ સોલ્વ કરી શકીએ છીએ એમની પ્રોબ્લેમ હ પછી છોકરા જો એન્ટરટેનમેન્ટ તમને ફ્રેન્ડ સર્કલ છે આ હોવા બહુ હોવા હોવા બહુ જરૂરી છે ફ્રેન્ડ સર્કલ ન હોય તો આ બોર થઈ જાય છે ઘરમાં તો એમનું એક કલાક બે કલાક એમના એન્ટરટેનમેન્ટ માટે બહાર લઇ જવાનું બહ જરૂર જ છે પાર્ક પછી છોકરાઓ ખેલે રમે જે બી કરે એમનું માઈન્ડ ડેવલપમેન્ટ થાય એમની બોડીની ફિટનેસ થાય છે ફિઝિકલ એક્ટિવિટી થાય છે આનાથી એમનું માઇન્ડ શોર્પ થઈ જાય અને પછી આ મોબાઈલ અને ટીવી આ એમને જોતું નથી કેમ કે એમનું એન્ટરટેનમેન્ટ વધારે સારું થાય છે દોસ્તો સાથે
હમ હમ ના ના સરસ તમારી પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું અને બાળકોને કેવી રીતે શું-શું એક્ટિવિટી કરાવી એ બધું મને સારું આજે જાણવા મળ્યું તમારી પાસેથી તો એના માટે ખુબ ખુબ આભ આભાર છે. તો
ચાલો પાછું કર્યું છે હેના પાછું કર્યું છે ઠીક છે ચાલો આવ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ